હમ,
કાઈ ની હવે દુકાને જાવ છું.
એમ છે કામ કર નાયખું બધુ.
કામ તો અરધુ હજી બાકી છે.
મારે અડધુ બાકી છે મારે વાસણ ને એવું થયું ને કપડાં ને એવું બાકી છે.
હા, મારે એવું બાકી સે કપડાં ને એવું હમણાં નાઈ નાખે ન પછી કરી નાખાય,
એવું છે વાડીયે એજાવાના કે વાડીયે.
વાડી એ જાવાનું તો છે પણ વરસાદ નો આવે તો જાવાનું થાહે, ત્યાંસ બ્યુટી પાર્લર નઈ જવું જોઈએ તૈણ વાગે
હા એમાય આજ કીધું ને છેલ્લો દિવસ છે બધાય ને આવવાનું સે,
હા તી શ્યેલો દિવસ છે એટલે ઝાવું જ પડે.
હા એમ જ ને આંઝ કઉ તૈડકો નીકળ્યો મને કેમકે વાડીયે જવાની હશે તમારે
હા
કેટલા દિવસ થ્યા હમ કેટલા દિવસ થ્યા આજ તડકો આઈવો.
હા
અત્યા અત્યારમાં તો હજી વરસાદ જેવું નથી બપોરનું પાસું શરૂ થઇ જાય ને પણ
હા ઈ વાત હાશી પણ આપડે તો પાછું ત્રણ વાગ્યે પાર્લર માં જવાનું હ
હા
હમ
તૈણ વાગ્યા હુધી કામ થાય કાલ સેને કાલ કોય ઘેરે નતું પછી કાલ આવાણુ નતું.
હા હુંય નતી ગઈ કે કાલે વરસાદ આવતો તો તો મેં કીધુ વરસાદ નુ નથ જાવુ.
એમ જ ને વરસાદ છેલ્લું હતો અને કોઈ ઘેરે નતું. આજ તો આજ તો ફરજિયાત જવું જ પડશે.
હા આજ તો છેલ્લો દિવસ સે ને મેડમ આવવાના છે. હા એમ જ ને હ જઈ લોને બધા
હા એઈ ઈ બધાં ભણવાજ્યા ને અચછા અને ફોર્મ ભરવાનું છે.
નહી અમારે તો કાળી એક ભરશે.
કાળી કરશે ને એક
હા ઈ એક ભર શે મેં કીધું એને એ બધાને શીખવાડશે કટિંગ કરતા ને અને એ ભરષે જ
લે હાલે
હા એ મને એ બધાને શીખવાડશે તે ઈ એક એ એક ફોર્મ ભરશે ને મારે કઈ એમાં ભરવું નથી. હ
હા
હ મે કીધું ખોટું હું એમાં ભરવું એમ
હા હા
એક નુ ભરસું બધી જેરોક્સ લાવવી ક્યાથી. હા એમાં ને એટલી બધી જ ઝેરોક્સ લાવવી ક્યાંથી.
હા
કાઈ નકી ની કેટલી કેટલી ઝેરોક્સ દેવાની હોય એને.
હા એમાંય ઝેરોક્ના ને ઈ જોઈએને
હમ પાન પાનકાડ નું કઈ કેતાતા
પાનકાડ નું તો એને એમ કીધું કે આજ આવશે ને બેન આજ બેન અને સાયબ બેય આવવાના શે.
હ તો એને પૈસાને પુશી લેવાય ને કેટલા વાગ્યે આવે એમ.
બસો બસો રૂપિયા લેહે
હા એ તો મે તમને કીધું બસો રૂપિયા લય એમ.
હા તે આયા નીકળતું હોય તો પછી અંયા કઢવી લેવાય ને તો પછી ટીમ બી બે બે તન ધક્કા થાય ને એમાંય પાછું જાવું આવવું વાહન મળે નો મળે.
હા તો એમ કરો મારે તો હમણાં કોન્સ્ટેબલ નું ફોર્મ પાછું ભરવાનું હે ને ત્યારે એમાં જરૂર પડશે મે કુ ત્યારે તો હું આવડા તને નથી કેતી હિરેન એ કાઢે છે એની પાહે કઢવી લે.
હા હા,
આવતા જતા હોય તો નીકળી જાય એમ.
હા,
કાલે આવીયો તો લસુ કાપીને લાવતા,
હા ઇ એને એક લીટી પ બાકી રહીશે લસુ ની એ ઇ વૈગી દાડીએે બપોર હુદી જાહે બપોર કાલે એના માયકે. પછી તમા એવુ, કે ભાવાને ઓટીપી દેવાની છે ઓલા ને ગેસ નો બાટલો ભરવાની છે કે ની,
હા,
ગેસ નો બાટલો ભરવાની ઓટીપી માંગે ને તો એને ટીંબે જાવું પડે એમ છે.
એમ છે મારે માથે કાલે આવે તા કાલે શું, પરવાર હતો કે નઇ, હા તો મારે હારેય ત્રણ ચાર વખત ફોન કર્યો પછી કે મને ફોન નથી લાગતો તું કર પછી મેં ત્રણ ચાર વખત કયરો
હા,
એ કંઈક એમ કરે ને તો લીટી પૂરી થઇ જાય છેએમ કે,
એને એક રહી તી મને કે કે તમે એ કે ફોન હવે કરજો ને મને તો તમારે પૂરું,
કે ખેડાતા તેને પૂછ્યું તે કેટલી લીટી રહી તી એ કે હજી તો હોળ લીટી રહી કે
હમ ઓલાવ ઓલું પેલા પેલા હોળ રહી હશે ને પછી. પાછળ ની એક હશે ઓગણત્રીસ.
હા તો ઇ કે કે હોળ લીટી રઇ. તમે મનીષાને ફોન કરો તો મે મને ફોન કર્યો ને તો એને પૂરી થઈ ગયેલી. તેઓ પંદર મિનિટ વાતઈ નહોતી કેરી ત્યાં પૂરી થઈ ગઈ પછી મને પાછો ફોન હાદા મોબાઈલ માંથી આવ્યો ઈ કે કે હવે તું, ફોન ની કરતી કે મારે પૂરી થઈ ગઈ તો હું કવ મારે હું? એકે તું આરતી ન કોન્ટ્રાક્ટ કરી કે ગ્રુપમાંથી ગમે એને નંબર લઈ ને તું ફોન કરીએ કે જ વાર વાત કરે છે ઈ કે,
હા તો એ એમ જ હોય ને હુંય જો તમારે આગળી વાત કરી પછી ને ફોન કરીને એમ વાત કરું તો તમારે લીટીઓ પૂરી થઈ જાય મારે પૂરી થઈ ગઈ.
હા તે એમ જ ને એટલે, એટલે એમ તો લસુ પાસે, ગાડી વય ગય નકર તો ભાવાને ફોન પાછો ભાવ-ભાવાને ફોન પેડસે હોય ને લસુ પાસે તો ફોન નથી.
હા એમ જ એતો એવી વાતો કયરા કરે,
નકર તો ઇ વાતો કીરાયા કરે તોય હાંજે એમ ઇ ટાઈમ પૂરો થયો ને ત્યાં હુધી વાતો કરી. મારે સર દી આઠમન તો નવજ છૂટ્યું પછી પછી મે સરુ કર્યું ને ત્રણેય મંડાણી તે સેટ, હાડા હાત વાગ્યા હુધી સલું રાખ્યો.
એવું છે એમ,
એ દસ ચૌદ પૂરી થઈ ગઈ પંદર,
હમ મારે સોળ થઇ તમારે હારે વાત કરી હત્તર જેટલી થાહે,
એમાં એવું છે કાલ મારે પૂરી થઇ જાતા ઘણી ખણી ખરી પણ એમાં એવું તો જે તાનવીર છે ને અમારે ફોન લઈ ગયો ને આઇથી તે સ્વીચ ઓફ કરીને માર ઘરમાં મેકી ગય એ કાઈ ખબર નઈ, પછી કે અત્યારે અત્યારે તો આપડે કામ હોય
હા
એ બધું કામ કરીને પછી મેં ફોન હાથમાં લીધો ને શિશબ હતો પછી સારસીમાં મેકવા ગઈ ને તો એમાંથી હજ તો મે લાટ વહી ગઈ.
લો
એ બપોર હુતી એમાં ને એમાં ચાર્જિંગ કરી નાખ્યું હશે ઓલુ.
હમ
એમાં વાત ન થઈ એએ એટલે તોમાં. એટલી રહી નકર તો અત્યારે મારે પૂરી થઈ ગયું હોય પંદર અત્યારે થઈ ગય ને બીજી પંદર થઈ ગયું હોત.
હા એ મને પછી એટલી થઈ આપડે ફોર્મ ભરાયએ પણ એમ થાય કાયમી કાયમી ની વાત હું કરવી
હા હા વાત તો આપડે કામ હોયને તો ચાલુ રાખીએ તો હાલે તો
એટલે મે કીધું તમે એમ કીધું ફોન કરીં ફટાફટ વાસન કર નાયખા હવે કપડા ધોવાના તે કાલે અહીં ભગવતી કાકી પાસે ગઈ માર માસી હરે મારે વેક્સ કરાવા તે ત મેં કીધું એ કરાવીનેને પછી મેંબી નું કપડાં ધોય ને પાણી ભર લઈ પીવાનું. અત્યારે નળ તો આગળે આવ્યા હતા પણ બહુ ડોહળુ પાણી છે.
પણ નથ પીવાય એવું ડોળુ પાણી કે હાવ
હમ કપડાં ધોવાય એવું ય નથી પણ આ ટાકો ભરેલો છે ને તો એમાં બધું પાણી તળિ જાય બેથી જેવી પેલો ટાકો છે ને એમાં.
હા
તમે મેં કીધું કપડા ન વાસણ એ તો ધોવાય
હા પીવાય આવું ક્યાં સે એ.
પીવાય એવું નથી અમે તો કાલ વરસાદ નું પીધું હતુ
ત્યાં નું હે વરસાદની અર્ધવ્યસન ભરી લીધું.
હ
થોડું કેવું મારે તો ભરણું હતું કેમ કે અમારે પાણી એટલું બધું નથ આવતું મેવાનું.
હા અમારે એક ઓલી મોટી ગોળી છે ઈ ને આડી તમે આવ તો નથી પડી ગોળી. એ બસ બે ગોળી ભરી તમે કીધો વરસાદનું નથીું નોલું ભરી આવી એમ
કે હું એ હવે મીઠા પાણી નો ગોળો રાખો ને એક અવેડાનું પાણી રાખ બીજુ તો હું કરું
હા એમ જ ને અમે તો ઓલી ઘંટી જાય બે બેનું. એક એક આંટો ભરી આવે ને તો થઈ જાય.
હમ ના નથી જાતી ના મીઠું છે કે એવું ને એવ
મીઠું આવે થોડું આ અવેડા કરતા.
હા ઘટામાં ભરી આવ્યું કે બાકી કોઈ
ના બાકી સે આમ એ આમ ગયો ભગવતે કાકી પાહે આવે ને પછી મે તું પાણી કરીન આવું ને કપડાં ને બપડા ને ધોઈ નાખીએ
હા હા હા તે પછી જઇ આઈસ ભરીઆઈસ બીજું હું મારેય હજુ બાકી ભરવાનું બાકી છે પાણી કપડાં ધોવાના હજી તો બાકી છે.
મારે કપડા ધોવાના કપડાં તો કાલ ના છે ને આજ કોઈ નાયુ નથ પાછું. તો નાવા વાળા હતા એ બધા તો આમ વયા ગયા.
મેં કાલ આજ બધા ધોઈ નાખા હતા પણ આજે બધા નાહે ને કે પાસા થા હૈ ઇ થા હે નકર તો બીજા તો મેં ધોઈ નાખ્યા.
મારે આગળ ઓલા કપડા છે ને ઇ બહાર કાઢવા સ ખાટલે આ તડકો નિકળ્યો તો સૂકવી દઉ બાર.
હા
વાસ તો ના આવે ભીના ન ભીના એમને એમ સુકવયા હોય.
હા હા
આ તડકો થોડોક નીકળયો તો હુંકાઇ જાય એમ
હા બધાને રીસેસ પડી ગઈ.
હા આજ શનિવાર છે ને
હાઆ
એટલે નવ વાગે રીસેસ પડી હશે.
આજ શનિવાર છે ને
હા એમ જ ને અમારે ઓ બે હોય હમ હમાર. હા અમારે ડકો અગીયાર વાગે વાઈઆવે મી તો એક વાગ્યા આવે.
હાઆ
એ બે ભારા ને વેલું જવાનું હતું પાસુ.
હા હા
આવીગયા લાગે છે રીસેસવાળા.
હા આવી ગયા ને જાનવીર આવી ગયો.
એટલે જ ને દીસે ભણી વણી ને આવી ગયા લાગે.
હા આકડી ધડબડાતી તારે.
હા એમ જ ને એટલે ખબર પડી જાયઆડોશી પાડોશીને અમે આવ્યા એમ.
અમે આવ્યા હ હ થોડી કાકડી પછી તડબડાતી
હા જીગુને લીટી પૂરી થઈ ગઈ ખબર
કાઈ ખબર નહિ જીગુ નીતો.
ઈ ભગવતી કાકી ને કહેતા હતા કે મારે અને નીતુ ને હજી લીટયો પૂરી થઇ નથી કે એમ
હા
કેતા હતા પછી થયું હોય નથી ઓલા ને થઈ ગઈ જાગુંનેને તુલસીને ના ગીત ગીતી ને બધાયને એ બધા ને થઇ ગઇ. એ બધાં વાત કેમ કરતા હતાને લીટી ઓ પુરી થઈ હમ.
મારે બધા થી વાહે કાલજ ફોર્મ ભર્યું ને પમદી
હા પમદી
હું નથી ને પાછી વેડલીવાઈ ગઇ તી ને રોકાવા.
હા ભાઈ ને ઇ બધા ને લીટીયું. લીટીયું પુરી થઈ ગઈ. હા એ એમાં પાસુ ઓટી પી એ બધું જોતો હતું કે નઈ એટલે તમારે આવું જ પડે. ઓનલાઇન.
એમજ ને તે હવેઆ આ
હા હું તોકે શું વાતો કરે રાખું ને તો કાયદા પૂરી થઇ જાય બીજું હું
હા એમ જ હોય જો પાંચ મિનિટ પશી પાછો ફોન કરાય તો વાતો કરે રાખે તો પૂરી થઈ જાય
કાલની કાલની જ મે શરૂઆત કરી હ
હમ્મ.
તો એ ફોર તો થઈ ગઈ.
હમ્મ મારે એવું છે કાકીને ફોન આવેને એકતા માસી ઘડીક વાત કરી ને એમ કરીએ.
હા.
હાડી તો તમારેે વાત કરી અને પાછી ગીતા એકતા માસીને કરવી પછી ઉષા કાઠીન કરે.
હા.
મારે વી ત્રીસ જેટલી વી પચીસ જેટલી થઇ જાય ને. પછી બધાને એમ કેવા તમે મને કરો પછી મારી એકાધ લીટી બાકી રહી ને. એ બધા ને એક લીટી બાકી કેને પછી હું એક આદે કોક વાત કરી એટલે ફોર્મ ભરાય જાય છે તો હારે
હા હા તરી એ કરવાની ને
હા એ કરવાની છે.
હા.
વાત ના આવે તો પૈસા મળવા લાગ્યા
વાત કરવા પૈસા મળવા માંડ્યા એમ
હા.
કોઈ કોઈને આવ્યું તું દઈ દીધી
હા એને ઓટીપી એમ કે ઓલો ઓલાને ફોન ન આવડ્યો ફોન ભર્યું ને એના બીજીતા અને આવડો તમેલું ભણશો ને પાન કાર્ડ નું ફોમ એમાં. હા એમાં તમારા ઉપર નવા નંબર ઉપર ફોન આવે ને તો ભગવતી કાકીએ કીધું. પૂછી લેને તમે ઉનાથી બોલો એમ કે ને હા ઉનાથી બોલ. તો ઓટી પી દેવાના બાકી હા બાકી નહી દેવાના.
ઉના થી સાત બોલતા હોય તો જ ઓટીપી દેવાનું હમ્મ. તો ની દેવાનું
હા નકર નઈ દેવાનું એ ભગતે કેતા કે તમારે કેકે સાહેબ ન ફોન આવ તમારા કે તમારા ગામ ના. ઓટીપી ના આપતા પણ ખબર ના હોય તો કેમ આપી દે અને લોકો ઓટીપી
ખબર ઓટીપી ક્યાં કેવાય મને ખુદ ને ખબર નથી તો કેમ દેવી.
એ તો આવે મેસેજ આવે ટેક્સ માં મેસેજ આવે ને. એ દઈ દેવાય ઓ ટી પી.
એ તો તર દાદા હોય ને ખબર હોય કે નઈ
હા એ વાત હાચી તમાર ફોમ. હમ ના ફોન લઈને આજ મેડમ આવે જો કાગળિયા બધા હોય દઈ દેવાય તો તમારે ઊભાં ઊભાં ટીફિન બધું થઈ હોય નહી.
હા.